હાલ
હા શું કરો તમે
કઈની સુઈ લેતી એટલે એમ જ ઊંઘી લેતી તમે.
હા હ પણ એમાં જ સુઈ રહેલી હતી એ અ આપણા તિહાસ વિ બધું જાણતી હતી.
હ તમને ઈતિહાસ વિશે જાણવાનું બહુ ગમે ને જારું હો તો ઇતિહાસ વિશે એમ જાણકારી જ મેળવતા રહ્યો
હા કારણ કે હું ગવર્મેન્ટ એક્ઝામ આપું ને આપવાની હોઉ કોઈ દિવસ તરી ચી કે તો ખબર હોય
હા ને એ પણ છે તો તમે શું વાંચતા હતા શું જાણકારી મેળવતા હતા.
એજ કે આપણા ત ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ને કાપડ ઉદ્યોગ બધું ક્યારે થયું હતું એ બધું જ
ઓ અચ્છા ત મને બી શક જાણકારી આપશોને.
હા સારું તો પહેલા છે આપણેે અ ભારતમાં રેશમી કાપડ ઉદ્યોગ ક્યારે હતો ને તેના વિશે જાણકારી લઈએ એટલે ભારતના જે ઉદ્યોગો હતા તેમાં રેશમી કાપડ ઉદ્યોગ પછી ઉની ગરમ કપડા કાપડ પ ખાંડ ઉદ્યોગ પછી તાંબુ ગાળો ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળો ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ કેટલા બધા ઉદ્યોગો ભારતમાં સ્ટાર્ટ થયા હતા.
હા હા અચ્છા તોમે જ ધરે કેસો કે મને
હા સારું તો સૌપથમ તો આપણા ભારતમાં વર્ષોથી રેશમી કાપડ એને પ્રસિદ્ધ છે
ઓ અચ્છા પ્રશ્ત છે નહી તો મને પણ ખબર હતી હતી
હા રેશમનું ઉત્પાદન કરતા દેશોમાં વિશ્ દેશના વિશ્વમાં ચીન પછી ભારત બીજા સ્થાને આવે છે રેશમના ઉત્પાદન માટે પછી ભારતમાં ચાર પ્રકારના રેશમ ઉત્પાદન થાય છે પહેલા તો સેતુર બીજું પીરીથી ચુટસરને ચોથો મોગા પછી એ ભારતમાં ભારતમાં રેશમી કાપડને લગભગ ત્રણસો મિલો છે
ત્રણ સોશું મીલો છે
હા પછી છે ને ભારતમાં જે કે કર્ણાટક થઈ ગયું મધ્યપ્રદેશ થઈ ગયું પશ્ચિમ બંગાળ પછી તમિલનાડુ પંજાબ જમ્મુ કાશ્મીર આ જે બધા દેશો છે તેમાં રેશમનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્યો છે તે આપણા
હા હા અચ્છા
પછી ભારતીય જે રેશમી કાપડ અને વસ્તુની નિકાસ મુખ્યત્વે યુરોપ આફ્રિકા અને મધ્ય પૂર્વ ના દેશોમાં થાય છે અને તે તે તો કંઈ પણ નહી જર્મની સિંગાપુર યુએસ પછી પેલું કુવત પછી મલેશિયા રશિયા યુ કે પછી સાઉદી અરેબિયા આ બધા દેશોમાં પણ ભારતના જે આપડા કપડતી વસ્તુ નિકાસ થાય આપણા કાપડ રેશમી ના
કો
એટલે કે આપડા દેશમાં તો થાય છે પણ વિદેશોમાં પણ થાય છે
હા અચ્છા આગળ પણ કઈ માહિતી
તમને એ આાય જ નીકળ વેચતા તો ખબર હશે ને નિકાસ કોને કવા એને
હા હા એ તું મને ખબર નિકાસ
હમ તો પછી શું કે આજે આપણા આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભારતના રેશમ ઉદ્યોગો છે તે ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે કારણ કે પહેલા નંબર આવે છે એને આપણા કરતા તે માટે હ પણ આપણે એમ તો વિચાર તો એવો જ છે કે આપણા આપણે આગળ વધીએ જઈએ બધામાં જ કે આપણે પ્રથમ પર આવે જ રીતે ના સિવાય તો
હા એજ ને તમારી વાત તો બરોબર છે
અ પછી ધીરે ધીરે એમ શું કે આપણું જે જે ભારત ત્રીજા ચોથા સ્થાન પર છે તે પહેલા સ્થાન પર બધામાં એક આપણા સામાજિકમાં પણ આવી જાય
હા એજ ને
હમ પછી આપણે બીજું તો આપણા પેલા તો આપું રેશમી કાપડ જે જોયું હવે તો ગરમ કાપડ ના ઉદ્યોગ એટલે ની ઉનના જે કાપડ હોય ને તે શરૂઆત ક્યારે થયેલી ખબર તમને! શરૂઆત તેની કુટી કુટીર ઉદ્યોગ યોગ રૂપે થઈ હતી.
ઓહ અચ્છા.
હાં. પણ તેની પહેલી મિલ કાનપુર માં સ્થપાઈ હતી. અને પછી ધારીવા અને બેંગ્લુરુ માં આવી આ મીલો. શરૂ થઈ પછી.
એવું છે.
હા પછી ભારતમાં જે ગરમ કાપડ ઉદ્યોગ હતા ને તે પંજાબ પછી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાતય હરિયાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં પણ કેન્દ્રિત થયો પછી. પહેલા તો ધારીવાલને બેંગલોર મીલો શરૂ પછી ધીરે ધીરે આવા બધા રાશને પ્રદેશોમાં પણ કેન્દ્રિત થવા લાગ્યા. એ આજે તમને બી ખબર કે આજે ભારતમાં ની કાપડ સૌથી વધારે મીલો પંજાબમાં છે અને એના પછી મહારાષ્ટ્રમાં બીજા ક્રમે છે.
હા હા એ તો મને ખબર જ જ હતી.
હા અને ઉત્તર પ્રદેશ માં પણ ઉનની કાપડની મિલો છે.
હા એ જરાકની ખબર હતી મને.
હા પછી પંજાબમાં જે ધારી હલ લુધિયાણા ના, અમૃતસર પછી મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉત્તર પ્રદેશમાં કાનપુરમાં છે, શાહજહાપુરમાં છે. આગ્રામાં છે, અને મિર્ઝાપુરમાં અને આપણા ગુજરાતમાં છે તે અમદાવાદ છે અને જામનગર માં અને હરિયાણામાં છે ને તે પાનીપત અને ગુંડગંમાં છે.
હા હા અચ્છા‌.
અને રાજસ્થાન જે છે તે બકાનેરમાં છે, અને જયપુર માં. છે. હમ્મ. કાશ્મીર માં શ્રીનગરમાં છે.
હા હા અચ્છી જાણકારી આપકો.
હા પછી ભારતમાં ઉનમાંથી ગાલીચા પણ બનાવવામાં આવે છે આપણા ત્યાં.
ગાલી છા ગાલી છા એટલે?
ગાદડા આપણાં
ઓહ અચ્છા.
પછી એ એ તો કઈ નહી એ પછી આપણા જે ઉના કાપડ છે તો યુએસ એ રશિયા યુકે પછી કેનેડા, જર્મની, ફ્રાસ વગેરે દેશમાં પણને કાપડની નિકાસ થાય છે.
ઓહ એવું છે. મને તો ખબર જ નહીં આવું તો.
પછી આપણો ત્રીજો ઉદ્યોગ તે ખાંડ ઉદ્યોગ છે જે સેડ રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ જે તમને બી ખર ઘણો પ્રાચીન જ છે આપણું તો
હા હા એ તો મને પણ ખબર
પછી ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ પછી ખાંડ ઉદ્યોગૃત્ય બીજા ક્રમે છે
અચ્છા બીજા ક્રમે છે આપડે
હા પછી તમને એમ ખાડ તમને ગમે છે
હા એમ તો ગમે પણ એ આપણા માટે સારું નની હોય
તમે ખાંડની કઈ કઈ વસ્તુ એમ સીમસ એમાં તમે ઉપયોગ કરીને ખાઈ શકો એમાં એમ તો બધા વસ્તુમાં જ ખંડ આવેવી પડ તમારી કઈ એમ વધારે તમારી ગમતી વસ્તુ છે ખાંડની
ની મને છે ને એમ પેલું મેં એઈ જ વિચાર્યું મને શું ગ
તો વિચારો ને બોલો
મીઠાઈ
હા પછી બીજું
મીઠાઈ મને ગમે પછી ચા પણ મને એમ ગમે
હા પછી તો ખાંડમાંથી તે ઉદ્યોગ
શીરો શીરો પણ મને કમે
શીરો હમ પછી તમને કયા આપડું જે ખાંડ ઉત્પાદન ભારત ન સ્થાનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે તે કારણ કે આપણા તાજ વધારે ખાંડ લોકો ખાઈ છે છે
તો બાકી જગ્યાએ એમ અવોઈડ એમ શ ખાંને જ કે એમ નહી ખાય આપણા ત્યા તો બધી વસ્તુમાં મીઠું તો બને ને બને પેહલા
હા એજ પછી શેડીમાં વજન શેરડી વજનમાં તો ભારે જ છે એટલે બગડી જવાનું વધારે ગુણ ધરાવે છે તે અને તેને શું કાપે સુકાવા પણ લાગે છે અને સુકાઈ જાય તો તેમાં જે સાકરનો પ્રમાણ તે ઘટી જાય છે
અચ્છા એટલે શેરડી નાશવંત વસ્તુ છે ને એટલે બધા ટકાઉલ નથી
હા એજ પછી તે આપણા કારખાના ક્યાં ક્યાં આવેલું છે તમને ખાડસરીમાં બનાવવા માટે તે ઉત્તર પ્રદેશમાં છે મહારાષ્ટ્રમાં છે તમિલનાડુમાં છે કર્ણાટક છે આંધ્રપ્રદેશમાં છે ગુજરાત વગી રાજ્યોમાં પણ કેન્દ્રિત થયલુ છે
હા અચ્છા જ્યારે નાની હતી ને તે એકવાર પ્રવાસે ગેલી હતી તે તેમાં અમને ખાંડ ખાંડ ન જે કારખાનો આવે ને ઉદ્યોગ ત્યાં લઈ ગયા તા જો
અચ્છા તો કયા જગ્યાએ લઇ ગયેલા તમને
હમ
ગુજરાતમાં કઈ જગ્યા તમે લઈ ગયેલા બારડોલી ગણદેવી સુરત નવસારી ઓલપાડ વ્યારા ભરૂચ
બારડોલી હશે અચ્છા બારડોલી
હા એજ
હા અમે લોકો ત્યાં ગયા હતા ને એમ ત્યાં બહ બધા ખાંડ નું હતું મોટ મોટા ખાંડો હતા પછી તમાં ફેક્ટરી માં લઈને ગઉ ગોનીમાં ભરવામાં આવે તે બધું બતાવ્યું હતું અને મ ચકચાક ખા ચખવા માટે પણ આપેલી હતી
અચ્છા એવું છે
હમ તમે પેલા શેરડી પછ એને સાફ કરતા પછી મોટા ખાંડના જે ટુકડા આવતા એને પછી નાના કરતા પછી એને ગોનીમાં ભર આવું પાછું પછી પેલી કોની છે ને ટ્રેક્ટર માં ભરીને બધે પહોંચાડવામાં આવ તું આખી પ્રોસેસ અમને બ એવી હતી
અચ્છા કઈ રીતે બને તે તમને બતાવ્યું હતું એમ
હા હા હા હું ત્યાં નાની હતી એટલ મને હકી રીતે બધું યાદ નથી પણ આમ જરાક જરાક યાદ છે
હા સારું તો હવે આપણે જોઈએ રસાયણ ઉદ્યોગ વિશે
સારું
શરીમાં રસાયણ ઉદ્યોગ ન મહત્વપૂર્ણ સ્થાન છે એ તો આપને ખબર જ છે કે પછી તે કાર્બનિક અકાર્બનિક એમ બંને પ્રકાર રસાયણ ઉદ્યોગોમાં ઝડપી કે વિકાસ રહ્યો છે પછી અકાર્બનિક રસાયણ ગંધકનો તેજા આપ નાઇટ્રિક એસિડ શારીય સામગ્રી સોડા કેસ પૌષ્ટિક સોડા અને ક્લોરીન નો પણ સમાવેશ થાય છે
હા અચ્છા આગળ જાણ કે બીચે પણ આપો ને મને
હા પછી કાર્બનિક રસાયણ ઉદ્યોગ સંર્ પેટ્રો રસાયણો એટલે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે તેમાં પછી તે કૃત્રિમ રેસા કૃત્રિમ રબર પ્લાસ્ટિક રંગ રસાયણ દવા વગેરે બનાવવા માટે થાય છે તેનો ઉપયોગ
હમ અચ્છા
પછી આપણા ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ છે પછી ઔદ્યોગિક પ્રદૂષણ વિશે ટક મતલબ એ સિમેન્ટ ઉદ્યોગ જે છે ને
હા
ધ એમાં વિવિધ પ્રકારના મકાનો સડકો અને એમ ડેમ્સ બધ બનાવા માટે તો સિમેન્ટ જરૂરી જ છે ને હવે તો સિમેન્ટ તો કેટલું બધું બને છે
એક જ
હમ તો સિમેન્ટમાં સિમેન્ટ ઉત્પાદન વિશ્વ છે તો ચીન વિશ્વમાં ચી પછી ભારત ન બીજું સ્થાન છે પહેલા તો ચીનનો જ છે સિમેન્ટ ઉદ્યોગમાં મને તો નવાય લાગે કે ચીન પણ આ બધો ઉદ્યોગ થતો હશે કેમમ એમને તો એમ કે આ બધા જે ઉદ્યોગો છે તે આપણા ભારતમાં જ થતા હશે મને ના ખબર હતી કે ચીન એ બધા ઓ થાય છે
હા બધી જગ્યાએ બધા ઉદ્યોગો થાય છે જેમ કે અ જે આપણા ત્યાં કેરી પાકે તો ત્યાં પણ કેરી એ બધું મળે
હા કારણ કે આપું જે ગુજરાત છે ઈન્ડિયા ને ભારત એટલે બધું ભારત એને બધા જ આવી જાય હે ને
હમ
હમ
એજ
હા ચાલો તો કઈને હવે મૂકવું પછી તને બીજા કઈ જાણકારી જોઈતી હોય તો તમે મને કોલ કરો
હા હ સારું સારું ચાલો મને બાય